અવાજ આવે છે ભઈ?
હા ભઈ આવે છે. કઈ નઈ મંદિરે બેઠો તો બે દિવસ પછી બીજ આવે છે ને.
હ ભાઈ.
હમ. હ મજા મજા જો અડીલો ની વાતો હમભડતા તા બીજુ શું- કહેવાડીલો કઈક આપડે જે કેવાય ને કેવત છે કઠિયા આપડા ગુજરાત માં કે શું કેવાય કઈ ના મળે વડીલો જોડ મળે.
વાત સાચી તમને વળડીલો જોડ મળેને આપડાને કેવું જૂની વાતો જાણવાની પછી જૂની સે જુનિયર પેલા કેવ્યા રેતા હતા પછી કેવવી રીતે હતતા એ બધું જાણવાની મજા આવે એમ.
વગર ઉપાધિ એ
હા.
ટેન્શનો વગર.
બરાબર.
એમને આખી બસ બીજું તો મજા મજા.
મજ સાચી વાત કે શું કામ સ્ટડી કરો છો જોબ કરો છો.
હા સ્ટડી ચાલુ છે વિચાર્યું છે બી. એડમાં. હા માસ્ટર ને એવું બધું પતિ છે તો હ બીએડ કરીશું.
બરાબર.
હ.
એટલે શું તમારો ગોલ શિક્ષક બણવાનો છે.?
બની શું શિક્ષક જ તેનેતા. એમ તો ગોલ તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનો છે પણ એના માટે સમય લાગે. તો ત્યાં સુધી આપડે સમય વેસ્ટ તો કરાય નહીં. એના કરતા કઈક બીજું જે પણ આગળ વધાતું હોય એમાં આગળ વધીએ ને. બે વર્ષનું બી. એડ છે તો બી. એડ કરી નાખીએ.
હા.
અ થોડોક જ સ્કોપ વધી જાય ને ટેક ટાટ નો.
બરાબર તો ટેકનોલોજી જમાના મા કેવું કમ્પ્યુટર બ નોલેજ હોય ને. તો સારું કેમ કે અત્યારે એ થ્રુ જોબ વધારે મ લી જાય.
મેં વિચાર્યું. તો કોમ્પ્યુટર વાળું ડી. સી. એ કરીને છે એક કોર્સ. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન. પણ એમાં થયું તે એવું. કે એક બે ફ્રેન્ડ ને પૂછ્યું તું તા એમને એમ કીધું. કે કોમ્પ્યુટર એ સાયન્સ નો વધારે વિષય છે તો સાયન્સ કરેલું હોય એના માટે વધારે. કામનો એમ બાકી વેલી તકે જ. જોબો ને એવું તો નહી મળતું એમ તો પછી મેં કુ ખોટું એક વર્ષ એમાં બગાડું. એમ વિચારીને ના.
એ વાત હે એટલે એમ જોડે કઈક ડિગ્રી જોઈએ એમ એવું હશે.
સ્કીલ બિલ ડિગ્રી તો ઠીક છે.
એમ નહીં સ્કિલ હોય બરોબર પણ અમુક જોડે કેવું આપડે. ટેલી કરીએ તો એ તમે કેવું કોમર્સ હોવું જોઈએ.
હા ટેલી માટે કોમર્સ હોય.
પછી તમે બી. એ કરીને કો એમ નઈ બી. એ કરીને તમે. ટેલી કરો ને તો પછી તમે જયારે ઈન્ટરવ્યુ હાલવા જાવ ને તો તમારી કઈ વેલ્યુ ના રહેે એમ.
હા એ જે જે જ. એટલે અત્યારે જોઈએ હવે બી. એડમાં ફોર્મ તો ભર્યું છે. આપડો જે ગોલ છે એ જ બરોબર છે ને એને જ કમ્પ્લેટ કરીએ ને.
હમ બરાબર છે.
હમ કેમ કે બીજો કોઈ ઓપ્શન છે નહી આપણી જોડે. બીજી કોઈ ફિલ્ડમાં જઈશું. તો એ ફિલ્ડ આપણને મળવાની છે ન‌ઇ મળવાની એટલે કે એમાં તમને પહેલામાં પહેલું પૂછશે કે શું કર્યું છે. તો આપડે કેશું બી એ તો બી બી એ ના બેઝ ઉપર તો નથી. થી આગળ વધવાનું એ વસ્તુ એમ બીજી ફિલ્ડમાં બી.
તો એવું છે ને કે. તમારે ગવર્મેન્ટ એક્ઝામ કે પછી એની તૈયારી કરવી હોય ને. તો એ તમારે. બી. એમ બેસ્ટ છે બાકી તમારે પ્રોફેસર કે શિક્ષક બનવું હોય ને તો બેસ્ટ સે. બાકી બી. એ બીજી પ્રાઈવેટ માટે તમને જોબ ના અપાઈ હકે કઈ.
પ્રોફેસર શિક્ષક અ સારી વસ્તુ છે સૌથી બેસ્ટ છે. એનું રીઝન એક કે તમે. એક આગળ વધી ગયા ને તમે સક્સેસ થઈ ગયા ને. તો તમે આગળની શું કહેવાય છ પેઢીઓ તારી શકો બીજા આગળ એટલા સ્ટુડન્ટો આવે કે જ્યાં સુધી આપ. આપણે જોબ પર હોય એટલા બધા સ્ટુડન્ટોને બધી બેચ ના સ્ટુડન્ટો જેમ કે મિનિમમ પંદર વીસ વર્ષ તો જોબ કરવાની જ છે.
હ
તો પંદર વીસ વર્ષની જે બેચ આવે એ બેચ ને આપ આપડણે એક આગળની ગાઈડન્સ ચાલી શકીએ નવી એમ એવું નથ. નથી કે ભણવા પૂરતું જ તે ભણવા પૂરતું તો જો ચોપડી જ્ઞાન તો બધે મળી જ જવાનું છે.
પણ મેન વસ્તુ એ છે કે તમે શું અનુભવ આલો છો. સામે વાળું વ્યક્તિ શું કેપ્ચર કરે છે. એની માટે પ્રોફેસર એક બેસ્ટ વસ્તુ છે એમ પ્રોફેસર છે કે ટીચર છે.
બરાબર અત્યારે તો જો ને હું હે ને નવરો પડ્યો ને. તે વેબ સિરીઝ જોતો હતો એક પ્રીતમ પેદ્રો કરીને હે એમાં એક. કે કેવું હેકર હતો ને. એટલે કે પેલા કોમ્પ્યુટર નો ઘંધો એનો.
હા.
પણ એને છોડ દે એમ પ પંદર મિનિટમાં એટીએમ ખોવાઈ ગેલું ખોરી ને આપ. હે એલેમ એ બધું જોઈનેમ લાગે કે કોમ્પ્યુટર બે સ્કીિલ હોય ને તો હારું.
કોમ્પ્યુટર નો ડાઉટ. કે સૌથી બેસ્ટ છે કરવું જોઈએ પણ એ ખાલી સ્કીલ પૂરતું સ્કીલ મીન્સ કે આપડણે શીખવા માટે એમ. નો કે એની એના થ્રુ જોબ એમ.
હ જોબ તો બહુ બધી મલે પણ કેવું એના માટે તમારે આગળ એ. કઈક ડિગ્રી હોવી જોઈએ ક તો એન રિલેટિવ હોવું જોઈએ બાકી ડાયરેક્ટ તમને કોઈ ખાલી કમ્પ્યુટર ના સ્કીિલુ ઉપર ના લઈ લે એ તમા માટે. મારે ઓરખાણો હોવી જોઈએ એવું હોય.
કમ્પ્યુટર ની સ્કીિલ રાખવી જરૂરી છે નથી જરૂરી એમ નહી શી. શીખવું જરૂરી છે બધું જ કરવું જરૂરી છે. અને કદાચ આગળ બી વધવું પણ જરૂરી છે એમાં. પણ મારું ખાલી કેવું એટલું છે કે. એના થ્રુ આપણને જોબ મળશે ને એવું નઈ વિચારવાનું એમ ખાલી સ્કીિલ માટે કરવું જરૂરી છે નોલેજ માટે અત્યારની જનરેશન પ્રમાણે એ આઈ ની નોલેજ છે કોમ્પ્યુટર ની નોલેજ છે. જે જરૂરિયાત પૂરતું છે ને એ બધું કરવું જરૂરી છે એમ. પણ એવું નહી કે એના થ્રુ જ આપણને જોબ મળશે અને રહી વસ્ તુ એ કે એવું કઈ છે જ નહી કે આ વસ્તુ કરે તમે સક્સેસ થઈ જાવ કે આ વસ્ તું ના કરે તમે સક્સેસ ના થાવ.
એવું ના હોય એ તમારે કેવું રહ્યું ખબર તમારે કોઈ બી ફિલ્ડને તમારે ટાઈમ આપ પો પડે પછી તમે કોક વરસ આ ફિલ્મમાં જાઓ, વરસ પેલી ફિલ્મમાં જાઓ. તો તમારે એક જગ્યાએ મેરખાય નહી તમે એક જગ્યાએ ખાડો ખોદો ને તો પાણી નીકળે ભ તમે વીસ જગ્યાએ વીસ વીસ ફૂટ ના ખાડા ખોદો ને તો એક જગ્યાએ એ નીકળે એ કરતા એક જગ્યાએ સો પુર નો ખાડો ખોધો ને તો તમારે કંઈક પાણી મળે એવું જ છે તમે એક જગ્યાએ મહેનત કરો કો તો એક ફિલ્ડમાં મહેનત કરો ને તો તમારું કઈ ફ્યુચર બને પછી તમે ઘડીએ ફળે ફિલ્ડ બદલો ને તો તમારું
કદા ચ મારું કેવું બીજું એમ છે કે કદાચ આ જે તમે એઝામ્પલ આપ્યું ને છેને એમ એવું કે તમે સો ફૂટ નો ખાડો ખોલ્યો એનો વાંધો નથી પણ સો ફૂટ ના ખાડા ખોદ્યા પછી કશું ના મળે ને તો એનો અફસોસ નથી કેમ કે આપડે આપણી મહેનત કાલી છે. પાછી કદાચ પછી ના થયું થશે કે નહી થાય એ આપણું કામ છે જ નહી અત્યારે આપડે આપણું કામ છે કે ખાલી ખાડો જ ખોડવાનો.
હા એમ નઈ એ વાત ઉપર ભને તમને કવું કે જે વસ્તુ આપડા કંટ્રોલમાં નહીં ને એને કંટ્રોલ કરવાની કોશિશ નહીં કરવાની આપણા કંટ્રોલમાં શું હે મહેનત કરવાનું એટલે કે આપડા આપડે શું કરી શકીએ મહેનત કરી શકીએ બીજું કઈ નઈ કરી શકતા અવ જોબ મળવી ના મળવી એ બધું આપડા કંટ્રોલમાં નહીં એ બધું કેવું કિસ્મત નું થોડુંક ખરું યાર. મહેનત તો જોઈએ તે હા ભાગ્યેવી તમારું હોવું જોઈએ.
એવું નથી કે મહેનત ના કરે ભાગ્ય તમારું ચમકેલું હોય પણ મહેનત કરતું રેવાનું જયારે ચમકે ત્યારે એમ
હા એમ નઈ જે એ બધું ભાગ્ય બધું આપણા કંટ્રોલમાં નહીં એમ આપણા કંટ્રોલમાં ખાલી મહેનત છે એમ કેહેવાનો મતલબ કે મારો.
મને એક વસ્તુ એ ખબર છે કે આપડી જિંદગી સો વર્ષની છે સો વર્ષની નથી પૂરી કરવાની પણ સો વર્ષના દસ વર્ષ એવા હોય ને કે જે તમારો દસ હોય જે તમારું ભાગ્ય ચમકે જ ચમકે ચમકે ને ચમકે જ આખા સો વર્ષમાં એ હવે કોઈ પણ હોય શકે એવું નહી એમ. કન્ટિન્યુ દસ વર્ષ ચમકી એ દસ વર્ષ તમે સાચવી લો ને તો બાકીની જિંદગી જમગે.
બરાબર એટલે દરેક વ્યક્તિ ના લાઈફ માં એવા દસ વર્ષ તો આ વાતે જ્યાં તમારો કક સિક્કો ચાલે એમ.
હા હા આ. બસ પણ એમાં અભિમાન કે એવું ના આવવું જોઈએ એ આવે જ. ના આવે એવું નઈ, ઈગો આવે અભિમાન આવે આ તે એ આવે જ પણ
બોલોઈ શીખીેવું જોઈએ પ
હા એમ ના ના ના ભૂલો સાાચવી લેવાની તો મોટી ભૂલ ના થાય અને બાકી વધેલી દશકા પછીની જિંદગી સરખી જાય
હા બાકી એ દસકો આ આવીને જતો રહેે ને ફરી પાછા એવાની એવા હાલત
હા, જેમ કે મા જોડ અત્યારે અ બે એક્ઝામ્પલ છે ફાસ્ટ ફૂડ લાઈન ના અ એક સેન્ડવીચ કરીને છે કોલેજયન સેન્ડવીચ આપડ વિદ્યાનગર આણંદ માં. એટલે એની ઘણી ફ્રેન્ચાઈસીઓ છે અત્યારે એટલે બધા કુટુંબ, કાકા કુટુંબ ચલવે છે કોક ના ભાઈ હોય, કોક ના કોઈ હોય આ તે એટલે મુદ્દે એક ફેમિલી ચાલવે છે એમ કોલેજયન સેન્ડવીચ કરીને છે ને. એ આખા વિદ્યાનગરમાં આણંદમાં એક જ ફેમિલી છે અને અમુકો અડધા સુરેન્દ્રનગર માં નહી બધે છે એવું છે
હમ
તો વાત એ છે કે એમનો જયારે દસકો ચાલતો હતો ને ત્યારે એમને કશું વસાયું નહી કે કશું ધ્યાન ના દીધું ખાલી ઉડાડ્યા રાખ્યા પૈસા એમ નકરા આા તે આડાડા ખર્ચા દેખાડો અત્યારની સુશન એમની એવી છે કે એ ટાઈમે જે આખા આણંદ વિદ્યાનગરમાં સૌથી પહેલા સેન્ડવીચ ને પીઝા નાને બધું ચાલુ કરનાર કોલેજ
હમ
તો અત્યારની સિચ્યુએશન એવી છે ને કે આખા આણંદ વિદ્યાનગરમાં જેટલા કોલેજન છે ને એમાંથી મોસ્ટ ઓફ કોલેજયન વાળા છે ને દેણામાં છે એમ બેેવું થઈ ગયું છે મારે મોસ્ટ ઓફ એમ તો હવે એનું રીઝન એજ થયું ને કે તમે તમારો દસકો સાચવી ના શક્યા એમ
ભવાને આપે તો બધાને પણ જેને હાચાવ તો આવડે ને એ સાાચવી હકે બાકી ભગવાન એ હ પૂછું એવો નહીિ કે કોઈ ના એબધન આપતે
એ સેમ વસ્તુ અમારી કપિલ દેવની કે એમને મગફુલાવા માટે મહેનત કરી હતીી શરૂઆતમાં
હમ
ઘણી શરૂઆત એમને સારી રહી અત્યારે સ્ટેબલ છે એમ વ્યવસ્થિત રીતે છે બધું આમ ન
બરાબર સારું ભાઈ ચાલ હલો હલો હું વાત કરું પછી થોડી વાર બરાબર
ઓકે વાંધો નહી ચાલ મારે થોડુંક કામ છે